કેમ? બસ સરાર સુપર મા જાવા આજે મારે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે તે પ્રદૂષણ
બિલકુલ બિલકુલ આ પ્રદૂષણ આજની દુનિયાનો એક મોટો સમસ્યા બની ગઈ છે.
હા તમને ખબરને પ્રદુષણ એટલે શું?
બિલકુલ જ્યારે હવા પાણી, જમીન અથવા અવાજો ત્યાના આતા આ બધું ગંદુ થાય છે. તેને પ્રદુષણ કહેવાય છે
હા. પ્રદુષણનાં ઘણા પ્રકાર હોય છે કયા ખવા છે એમને
હા મુખ્ય રીતે જોવા જઈએ તો, હવા પ્રદુષણ, જળ પ્રદુષણ, જમીન પ્રદુષણ, અને ધ્વનિ પ્રદૂષણ
હા એરા પ્રદૂષણ વિશે વાત કરીએ
બિલકુલ હવા પ્રદુષણનો આપણે અર્થ છે કે હવામાં હાનિકારક ધુમાડાઓ અને ગેસ એકદમ ભલી જાય છે.
હા. હા, ધુમાડાઓ ક્યાંથી આવે છે, કઈ તમે જણાવશો?
હા બિલકુલ! બુલ તે ધુમાડા, ફેક્ટરી, વાહનો પઇ કચરાઓ બાળવા થી અને એક વિવિધ જગ્યાઓ માંથી આવતો હોય છે.
હા સાચી વાત છે, જેમકે આ વખતે નવું આવ્યું છે એક કેનલ ફેક્ટરી માંથી ધુમાડો આવે છે. જેનાથી શહેરોમાં સમસ્યા વધુ જોવા મળે છે.
હા કારણ કે, ત્યાં વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ છે.
હા, હવે પ્રદુષણ થી શું નુકસાન થઈ શકે?
તો આપણે પ્રદુષણથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે.
અચ્છા! એવુ બીજું કાંઈ થાય?
હા, બીજું ઘણું બધું થાય, આંખમાં જલન થાય, પછી, ઉધરસ અને બીજા રોગ પણ થઈ શકે.
અચ્છા, એવું છે વૃક્ષો હવા અને શુદ્ધ બનાવવા મદદ કરે છે.
એટલે જ તો કહે છે કે, વધુ વૃક્ષો રોપવા જરૂરી છે.
કંઈક વાત કરીએ?
બિલકુલ, જલ પ્ર્રદૂષણ એટલે નદી તલાવ અને સમુદ્રનું પાણી એ ગંદુ થવું હોય છે.
અચ્છા એ કઈ રીતેને કેમ ગંદુ થાય છે?
કારણ કે ફેક્ટરીનું ગંદુ પાણી અને પ્લાસ્ટિકના કારણે આ બધી વસ્તુઓ
સાચી વાત બરાબર લોકો પણ ઘણી વખત આપ કચરો વાડીમા નાખે છે તે પણ ખુબ ખોટી વાત છે.
બિલકુલ બિલકુલ આવું કરવાથી પાણીની ગણવત્તા ઓછી થઈ જાય છે.
જીવો પણ તેની અસર થાય છે
બિલકુલ અને માછલી અને બીજા જીવોને પણ જીવવું એકદમ મુશ્કેલી બની જાય છે.
સાચી વાત, શુદ્ધ પાણી દરેક માટે જરૂરી છે.
બિલકુલ, એટલે જ તો પાણીને આપણે પ્રદુષિત કરવું જ જોઈએ.
નહીં હવે જમીન હવે જમીન પ્રદૂષણ વિષે વાત કરીએ.
હા, જમીન પ્રદુષણમાં આપણેે પ્લાસ્ટિક પછી રસાયણ અને કચરાઓ ભેગો થાય તેને જમીન પ્રદૂષણ કહેવાય છે.
હા પ્લાસ્ટિક ને સરતો ઘણો સમય લાગે છે.
બિલકુલ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો જ કરવો જોઈ
હા કેડૂતોને પણ જમીન ની સંભાળ રાખવી જોઈએ.
બિલકુલ ન સંતુલિત ખેતીથી જમીન સારી રહે છે.
રસાયણનો વધુ ઉપયોગ પણ જમીનને નુકસાન કરે છે.
હા અને તેનાથી જમીનની શક્તિ પણ ઓછી થઈ જાય છે.
હા હવે ધ્વનિ પ્રદુષણ વિશે વાત કરીએ.
હા આ એક મોટો અવાજ છે કે ધ્વનિ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
ધ્વનિ પ્રદુષણ કઈ રીતે થાય છે જણાવો?
ધ્વનિ પ્ર્રદૂષણ જોઈ શકાય કે વાહનો મશીન લાઉડ સ્પીકર અને ફેક્ટરીમાંથી વધુ થાય છે.
હા વધુ થી શું થઈ શકે માણસ ને શું મળે.
માણસને શાંતિ નથી મળતી.
અચ્છા. અને મને તો એવું પણ લાગે છે કે અભ્યાસ કરતા બાળકો ને પણ તકલીફ થતી હશે.
એકદમ સાચી અમ વૃદ્ધો અને નાના બાળકોને પણ અસર પડી શકે છે તેના કાન પર
હોસ્પિટલ પાસે તો શાંતિ હોવી જ જોઈએ.
બિલકુલ એટલે તો કહે છે કે હોનનો બિનજરૂરી ઉપયોગ ટાલવો જોઈએ.
હા બરાબર છે. પ્રદુષણ ની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે શું લાગે છે તમને
આ સમસ્યાનું સમાધાન બધા મળીને કરી શકે તો વધુ સારું.
હા સફાઈ પણ એટલી જ જરૂરી છે ને હ
આપો જોઈએ આપણે
હા પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી વાપરી શકાય.
હા એકદમ સાચીત ને આ એક સરળ અને ઉપયોગી પગલું છે.
સાચી વાત વૃક્ષો વધુ રો રો રોપવાથી હવા સારી થાય.
બિલકુલ અને વૃક્ષો પ્રકૃતિનું એક મોટું ધાન છે.
સાચી વાત પાણી બચાવું પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ ના દરેક બૂદનું એક મહત્ત્વ હોય છે.
હા અને આ રીતે નાના પગલા મોટું પરિવર્તન લાવી શકે છે.
બિલકુલ બિલકુલ અને પ્રદુષણ ઘટાડવા માટે એકદમ જરૂરી
હા પ્રદુષણ ના બી બીજા પાસા વિશે વાત કરશું
હા પ્રદુષણનો પ્રભાવ માત્ર માણસ પર જ નથી પડતો
હા તો બીજા કોના પર પડે અસર થાય છે
જેમ કે પ્રાણીઓ પક્ષીઓ ઝાડ છોડ અને સંપૂર્ણ પ્રકૃતિ પર પડે છે
હા તો પક્ષીઓને કઈ રીતે તકલીફ પડે છે જણાવશો
કેમ કે હવા ગંદી હોય તો તેમને શ્વાસ લેવામાં એકદમ મુશ્કેલ કેલી પડે છે
હ અચ્છા બરાબર છે સાચી વાત છે તમારી અ પ્લાસ્ટિક નો પ્રભાવ પ્રાણીઓ ઉપર જોવા મળે છે જેમ કે તમે કીધું
હા કારણ કે ઘણા પ્રાણીઓ ભૂલથી પ્લાસ્ટિક ખાઈ લે છે
તેના કારણે તેમનું જીવન જોખમમાં મુકાય છે
એટલે જ તો કહે છે કે પ્લાસ્ટિક ખુલ્લામાં ન નાખવું જોઈએ
હા નદીમાં કચરો નાખવાથી શું થાય જણાવશો
નદીમાં કચરો નાખવાથી પાણી ગંદુ થઈ જાય છે અને જલચર જીવોને પણ નુકસાન થાય છે
અચ્છા બરાબર પ્રકૃતિ સાથે સંતુલન પણ રાખવું ખૂબ જરૂરી છે તેનો મતલબ
હા અને સંતુલન વગર સારી જિંદગી સંભવ નથી
અચ્છા સાચી વાત છે તમારી બટ હવે તો હવા પણ શુદ્ધ રહી નથી શું કેવું તમારું
હા એટલે તો વધુ વૃક્ષો રોપવા અને તેની સંભાળ રાખવી જોઈએ
હા હવે વૃક્ષો વધારે પણ રોકવું પડે પણ કેટલા મહત્વરૂૂપ છે નહીં
એકદમ સાચી વાતને વૃક્ષો ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછી કરે છે
હા કાર્બન ડાયોક્સાાઈડ તો ઓછી કરે જ છે એની સાથે વરસાદ સાથે પણ વૃક્ષનો સંબંધ છે
હા આપડે વૃક્ષો પ્રકૃતિ સંતુલન એકદમ જલવી રાખવામાં એકદમ મદદ કરે છે
સાચી વાત છે શહેર અને ગામ બંને જગ્યાએ વૃક્ષ તો જરૂરી જ છે
બિલકુલ એક દરેક જગ્યાએ હરિયાળી તો હોવી જ જોઈએ
હરિયાળી તો હોવી જ જોઈએ અને ઘરની સફાઈ લાયમાં પણ મહત્વની છે
બિલકુલ અને ઘરની બહારની સફાઈ પણ એટલી જ મહત્વની છે
ઘરની બહારની સફાઈ પણ મહત્વની છે એની સાથે સાથે સાથે હરિયાળી પણ હોવી જોઈએ ઘરની બહાર અને કચરો અલગ અલગ રાખવાનો ફાયદો શું
તેનાથી પછી આપણે પૂર્ણ ઉપયોગ કરો સરળ બની જાય છે
હા ભીનો અને સુખ કચરો અલગ રાખવો જોઈએ
અને આ એક બહુ સારી આદત છે અને જેનાથી પ્રદુષણ ઓછું થાય છે
હા સાચી વાત છે સાચી વાત છે પ્રદુષણ ઓછો કરવો તે આપડો આપડી ડ્યુટી છે આપડી રિસ્પોન્સબિલિટી છે.
એકદમ ખરેખર.
સાચી વાત છે નહીતર વરસાદ પણ ઓછો થાય ને બધું ઓછું થાય અને મધી આ બધી વાબતે તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો.
મને પણ ખૂબ જ આનંદ આવ્યો.
હ
તો આપડે જરૂરથી જરૂર થી લઈશ. ના આવું કંઈક નવું નવું લાવતા રહો.
ચાલ મઙીએ
તમારે